તો.
કેમ હોબઉ મજામાં તને કેમ છે.
બસ મજામાં આપણે નવું ઘર સેટ કરી રહ્યા છ ને તો ફર્નિચર વિશે વિચારવાનું શરૂ કરવું પડશે.
હા પણ એવું છે વિચારતી વિચારતી હતી પેલા હોલ મા તે શું લેવાનું તે નક્કી કર્યું છે.
હોલ માટે તો એક સારો સોફો સેટ જોઈએ અને તને કયો પ્રકાર ગમે છે મોર્ડન કે ટેકનિક ટ્રેડિશનલ.
મને તો મોર્ડર્ન ડિઝાઇન ગમે છે. છે પણ. કાફી કમ્ફર્ટેબલ હોવો. જોઈએ ને ફક્ત. વખત દેખાવા માટે નહી ને તો આપણે. ફાવે નહી સોફામાં કમ્ફર્ટ લાગે તો જ આપણેે. એવું સોફો લેવાનું છે આપને.
એલ એલ શેપ સોફા કેમ. રહેશે જગ્યા પણ બચે અને સ્ટાઇલિશ પણ લાગે છે ને એ તો સારા લાગે એવા.
હા હા એ તો સરસ. ત્રેસે. પણ કલર કેવો રાખવો લાાઈટ કલર રાખીશ કે. જલ્દી. લાાઈટ કલર તો જલ્દી ગંદોતા. થઈ જાય છે એટલે ડાર્ક કલર જોશે તને.
હા તો ડાર્ક ગ્રે. કે બ્રાઉન કેમ બને ક્ ક્લાસી લાગે છે અને પેન્ટ ને પણ સરળ છે.
ડાર્ક ગ્રે સ. સારું રહેશે. સાથે કુત્સન્સ ને કલરફુલ રાખીશ. તો સોફા લાઈવલી લાગશે લવલી લાગશે.
હવે ટીવી યુનિટી વિશે વિચારીએ વોલ્ડ માઇન્ડેડ રાખીએ કે સ્ટે સ્ટેટિંગ.
અ વોલ માઉન્ટેડ વધારે ક્લીન લુક આપે છે. પ છે. અને જગ્યા પણ બચ. બચાવે છે ને એટલે.
હા અને નીચે સ્ટોરેજ માટે. કેબિન્સ ઉપર રાખી શકીએ ને.
હા મને તો મિનિમલ ડિઝઇન. ગમે છે વધારે બહ વધારે ડિઝઇન વાળું ના હોવું જોઈએ.
હા ડઇનિંગ ટેબલ વિશે શું વિચાર્યું છે તે.
અ ડઇનિંગ વિચ તો આપણે ચાર લોકો. માટે ચાર સીટ.
મને લાગે છે કે સ સીટર વધુ. અ ઉપ પ્ર. રહેશે ગેસ્ટ આવે. અત્યારે કામ લાગશે ને.
હા તો સાચ હું. વુડન લેવું કે. ક્લાસ કે તને.
વ વુડન વ. બું ટ ટકાઉલ હોય છે લ્ાશ સુંદર લાગે છે પણ મેન્ટેન કરવું મુશ્કેલ છે ને.
હા ઓકે તો તું વુડન સિક્સ સીટર ફાાઈનલ. કરી આપ તો એ સારું રે છે. વડનવાળું.
હા એ બી છે અને બેડરૂમ માટે શું પ્લાન છે.
જો મા માસ્ટર બેડરૂમ માટે કિંગ સાઈઝ બેડ જોઈએ છે. ને સ્ટોરેજ સાથે હોય તો સારું.
હા બોક્સ સ્ટોરેજ વાળો બેડ ખુબ કામનો રહે છે.
હા એને મેન્ટન્સ પણ સારી ક્વોલિટી નો. લવો જોઈએ. આરામ બહુ મહત્વનોો છે ને.
બિલકુલ આપણે ઓથોપ્રેટિક મેટર્સ પણ વિચારીએ.
સ્ટાલિન ડોરવ. વળ. વોડ્રો રાખીએ તો જગ્યા બસ. તે.
હા અને અંદર. પાર્ટિશન સારી રીતે પ્લાન કરવું પડશે સ્ટ્રીટ રૂમ માટે ડ્રેસ્ક અને ચેર પણ લેવી પડશે.
હા. અને ચેર ઓગી. એગોનોમિક હોવી જોઈએ લાંબા સમય સુધી. ચાલે બેસી તો કમર દુખે નહીિ એવી બધી જોઈ ને લેવું જોઈએ આપને.
હા એક બુક સેલ્ફ પણ રાખીએ તો સારું.
બજેટ વિશે પણ વિચાર. વિચારવું પડશે ને. બધું એક સાથે લેવું તો ખર્ચા વધારે થશે. એટલે બધું વિચારીને લેવું પડશે.
હા આપણે પ્રાયોરિટી પ્રમાણે. ખરીદી કરીએ પેલા જરૂરી વસ્તુઓ લઈએ અને પછી બીજી વસ્તુ જોઈશું આપણેે.
હા જેમ કે હોલ અને બેડરૂમ પેલી. બાકીનુંું પછી લઈેશ. ું હોલ માં બેડરૂમમાં પેલું જોુવે બાકી પછી વિચારીને આપડે લેસું.
હા એ સાચી વાત છે અને. આપણે ઓનલાઈન ખરીદી કરીએ કે પછી શોરૂમમાં જઈને લેવાનું છે.
મને તો પણ લાગે છે કે શોરૂમમાં જઈને જોવું વધારે સારું આપડ ક્વોલિટી ચેક. બી કરી શકીએ એટલે ઓનલાઈનમાં મોઘી વસ્તુ વિચારી તો થોડુંક આપને એમ થાય કે આપણે જાતે જ શોરૂમમાં જઈને જોઈ તો બહુ સારું રે.
હા પણ ઓનલાઈનમાં પણ સારા ડીલ્સ મળે છે તને નથી ખબર.
તો બને કમ્પેરાઝ. કરીરે. અને પછી નિર્ણય લઈ. કે જોઈ કેવું સારું છે એ.
હા તો ડિલિવર અને ઇન્સ્ટોલેશન પણ ધ્યાનમાં લેવું પડશે.
હા તો મને વોરંટી. પણ ચેક કરવી જોઈએ ને વોરંટી પણ બી ચેક કરવી જોઈએ.
હા મને લાગે છે કે આપણે લિસ્ટ બનાવી લઈએ.
હા તો લખી લો.
સોફા સેટ ટીવી યુનિટ ડઇનિંગ ટેબલ બેડ વો્રોબ સ્ટી ટેબલ અને ચેર સારી પ્લાનિંગ થઈ ગઈ હવે આગળના વીકેન્ડ શોપિંગ કરીએ.
હા તો મજા આવશે અને સાથે કેફેમાં જઈને તો આરામ પણ કરશું.
હા ડન તો આપણેે જઈશું તો તું આગળનું વિચારી લેજે અને કંઈક તને સારું એવો વિચાર આવે તો મને જણાવજે.
હા તો આપડે અ શું લેવાનું છે બધું તે. કીધું તો આપડે જશું.
હા, હા જઈએ આપડે. જોઈએ પેલા તો શો શોરૂમ અને એના બારેમાં આપણે વિચારીશું જોઈએ શું લાગે છે આપને.
હા તો શોરૂમમાં જઈ જોઈ ક્વોલિટી આપણે ચેક કરી આપણે સારું લાગે કલર મુજબ આપણે વાત કરી પેલા ચેક કરી લઈ આપની કેવું બજેટ પ્રમાણે આપણે સારું હશે તો આપડે ઈ નક્કી કરશ ઓનલાઈન કદાચ વિચારવું પડશે મને.
હમ, હા એ સાચું છે.
તો બધું વિચાર કરવાનો છે. છે ને એટલે પૈસા નું ખર્ચો બી આપણે જોવો પડે બધું વધારે ખર્ચો ના થાય ને આપ આપણે બજેટ પરમાણે બધું સારી વસ્તુ આવી જાય. ને આપડા ઘરમાં શોભે એવું બધું જોયું. અપને
હમ્મ એ સાચું છે.
તો શું વિચાર કરયું તે?
આ. એ તો હવે જોઈએ, હું તને કઉં ચાલ ને વિચારીને કહીશં.
અને આધુનિક અને પરંપરા ફર્નિચર ઘરનાં આંતરિક ભાગને આકર્ષક બનાવે છે.
એ તો સાચું છે કે નવી ટેક ટેક્નોલોજી બધું નવું નવું છે બધું નવું ફર્નિચરો છે એટલે બઉ સારું લાગે છે.
હા અને શાક અને સીસમ અને આસોપાલવ જેવા લાક લાકડા વધુ ટકાઉ હોય છે તે ટકાઉ અને ક્લાસિક દેખાવ આવે છે.
હા, એ લાકડા ના બનેલી વસ્તુ બઉ સારી હોય છે. હવે તો આ પ્લાસ વસ્તુ બનાવે છે એટલે તો વધારે ચાલતી નથી એટલે આપણે બઉ વુડન નની વસ્તુ લાકડાની વસ્તુની લેવું બોઉ જરૂરી છે.
હા અને આધુનિગ કરોમાં. સ્ટીલ અને પ્લાસ્ટિક નું કોલ. કોલ્ડિંગ ફર્નિચર વધુ પસંદ કરવામાં આવે છે કારણ કે તે હલકું અને સસ્તું હોય છે.
સસ્તું એ તો તારી વાત સાચી છે હલકું આપણે જ. જે આપને બજેટ. પ્રમાણે આપણે હોય. તો એ આપડે ન. કરીએ.
હ અને ફર્નિચરની લાંબી આયુષ્ય માટે તેની યોગ્ય સંભાળ પણ રાખવી જોઈએ કેમ જેમ કે લાકડાના ફર્નિચરને સીધા સૂર્યપ્રકાશ અને ભેજથી બચાવવું જોઈએ ગાર્ડન કાર. ગાર્ડન ફર્નિચરને નિયમિતપણે ધૂળમાંથી સાફ કરવું જોઈએ પછી વાસ્તુશાસ્ત્ર મુજબ ઘરની સંક્રમણ ઊર્જા જાળવી રાખવા માટે ફર્નિચર ને યોગ્ય દિશામાં રાખવું જોઈએ.
હા હું એ તો બધું આપને. ચેક કરવું પડે એ બધું.
હા એજ તો સોફા અને પલંગ આરામ આપે, જયારે ટેબલ અને ખુરશી વાંચવા કે જમવા માટે જરૂરી છે ને. તો ટેબલ ને સોફા પણ આપણે એવા જોવા પડશે ક્વોલિટી વાળા.
જો આપને કમ્ફર્ટેબલ હોય તો ઈ વસ્તુ આપણેે નક્કી કરી. સોફા કે ડાઇનિંગ ટેબલ કે એવું. બધું
હા કબાટ અને ડોર્સ કપડાં અને અન્ય જરૂરી ચીજવસ્તુઓની વ્યવસ્થિત રાખવામાં મદદ પણ કરે છે ને.
હા તો તે ઢ્રે ઢ્રેસિંગ ટેબલ નક્કી નથી કરી.
ના, ના હજુ મેં નક્કી નથી કરી, એ તો આપણેે નક્કી કરીશું બધું જોડે.
તૈયાર થવા માટે બી ડ્રેસિંગ ટેબલ તો સરસ ર અહ રાખવો જોઈએ ને આપણે.
ડ્રેસિ ટેબલ તો બહું જ જરૂરી છે ઘરમાં રાખવો, એ તો આપણેે નક્કી કરીશું.
હા તો ડ્રેસિંગ ટેબલ તો યુનિક ખપે તૈયાર થવા માટે તો આપણે જુએ ને.
હં ફર્નિચર એ માત્ર ઘર ની વસ તુ નથી પરં તું તે જીવનશૈલીનું પ્રતિબિંબ છે. યોગ્ય અને ટકાઉ ફર્નિચરની પસંદગી ઘરને આરામદાયક, સુંદર અને સુખદ બનાવે છે.
ઘર બી સુંદર લાગે, એ આપણું મનને આરામ મલે કે ના અમે સારું ફર્નિચર પસંદ કર્યું છે એમ ઘર માટે.
હમ્મ એ સાચી વાત છે. ચલો તો પછી આપણે જઈશું કાલે.
હા તો કેટલા વાગે જઈશું આપડે?
દસ વાગે.
સવારના દસ વાગે ને, હા તો તું તૈયાર રેજે આપડે જોડે ચાલશું એમ.
હા, હા સારું-સારું ચલો આવજો.
બાય.